હેલો.
હેલો હેલો. હેલો હાજી હેલો હેલો. જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં શું કરો છો?
બસ કઈ નહી ફ્રી બેઠા છીએ તમે સવારે ખાવાનું બની જાય ને પછી સાંજ ન એવું હોય કે યાર શું બનાવીએ શું બનાવી? પણ આપડે બની જ જાય છે જલ્દી એટલે વેલા ફ્રી થઈ બેસી જઈએ છે.
હમ સારું કેવાય ને અમારે તો દસ અગિયાર વાગ્યા સુધી ફ્રી નહી થવા દેતા.
અચ્છા એવું છે આ પછી બધા મોડા આવતા હશે ને
બધા મોડા આવે એના પછી શું બનાવું શું બનાવું આ બનાવું ના આ બનાવું ના આ પણ નય આ પણ નય
હા હા થઈ જાય છે ટાઈમ નીકળી જાય પછી હા એ આપણે તો શું બધા સાડા સાત વાગતા મતલબ કે ખાઈ જ લે છે અમારે સાડા સાત વાગે ખઈ કરી ને સાડા આઠ વાગતા નવ વાગતા તો ફરવાય જઈ છે એમ. હા કોઈ ગેસ્ટ આવ્યું હોય તો અમને બાર વાગી જાય છે જેમ કે દૂરથી કોઈ આવ્યું હોય. તેમનું ખાવા કરવાનું જમવાનું બનાવતા રેડી કરતા અગિયાર વાગતા મતલબ ફ્રી તો થઈ જ જઈએ છે નવ વાગ્યતા દસ વાગ તા પણ પછી બેઠા બેઠા આમ બાર વાગી જાય અમને પછી બધા જાય પછી હા આપડે કોઈ પછી જાય પછી આપડે બધું કામ થાય જેમ વાસણ વાસણ પછી કરાય
હમ.
ત્યાં સુધી તો બેસી રવું પડે એમની રાહ જોઈને કે ક્યારે જાય ને ક્યારે વાસણસ. વાસણ ઘસી એ
ત્યારે એવું થતું હોય કે ફટાફટ જાય તો કિચન માંથી ફ્રી થઈએ.
વચન માંથી તો જો જેમ કે ખબર છે કે બપોર જે અમારે શું બધા દૂર દૂર થી આવે ને જેમ જેમ કે હવે એરપોર્ટ સાઈડથી કોઈ આવે છે તો સવાર થી આવે પછી રાત્રે જમવા કરવાનું કરીને પછી જ જાય. તો ચાલો સવારે તો જમાડી દઈએ બપોરે પણ જેમ. કે બપોરના ટાઈમે આવ્યા હોય તો નાસ્તો વાસ્તો જેમ હેવી નાસ્તો કરાવી દઈએ પછી સાઈઝ નો સાત સાડા સાત વાગતા જમવા કરવાનું અમારે જે રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમે બનાવી તો દઈએ. પણ પછી શું એમનું ટાઈમ પીરિયડ થોડું અલગ હોય નવ વાગે ખા હોય એ હિસાબે અમારે નવ દસ વાગે ખાવું પડે પછી રાહ જોઈએ કે હા. પછી એ ખાઈ કરીને પછી એકદમ તો વાસણ ઘસવા જવાય નહી. મૂકી રાખીએ પછી આ જાય એટલે પછી વાસણ વાસણ ઘસીને પછી પરવાઈએે
હમ.
હમ બોલો બીજું.
હા. ક્વ છું હલો.
હા હા બોલો બોલો
કહું છું મેં તમને ફોન કર્યો તો એક કામ હતું.
હા બોલો ન.
મેં તમારો સ્ટે ટ્સ જોયાતા તમારી આ ડ્રેસ વગેરે બોહ સરસ લાગતી તી મને અને મને થોડું શોખ છે હમણાં કરવા ચોથ આવે છે ને તો કરવા ચોથ ને ફરી તીજ આવે છે ને આવતા મહિના રક્ષાબંધન તીજ. તો મેં વિચાર્યું કે પટિયાલા સૂટ સીલવાવો તો તમે ક્યાંથી સીવડાવો છો. અહિયાં આટલામાં જો ટેલર છે આટલામાં હું ટેલર તો છે કુર્તીઓને સીવી આપે છે પણ એ પટિયાલા નથી સીવી આપતા એ કેમ અમને નથી આવડતા પટિયાલા
સમજી ગય અચ્છા પર આપડે અહિયાં તો સાચું કહું તો હું સીવડાવતી નથી. અહિયાં હા. અહિયાં હું ક્યાંથી સીવડાવતી નથી કારણ કે અહિયાયા પંજાબ જે લોકો સીવી ને આ આપે છે ને એવું અહિયાં કોઈ સિવિને નહી આપતું એટલે હું શું ચંદીગઢ હા હું ચંદીગઢ જાઉં મારી માસી ચંદીગઢ રહેે છે, અને એક તો દિલ્હી મારા મતલબ કે ભય રહે છે માસી નો છોકરો છે, તો એ પણ મતલબ ટેલર જ છે તો અમે મોસ્ટ ઓફ તો એ પોતે જ સવીિન અમને મોકલાવી દે છે અહીયાયા ઓર્ડર કરી દે છે. અને જે હા એમની જોડે છે. અને અગર ચંદીગઢ જઉં છું તો ચંદીગઢ માસી છે પણ એમના ત્યાં બ્યુટિક વાડી એક જે લેડીઝ છે, એ બ્યુટિક વાળી જોડે સીવડાવું છું મોસ્ટ ઓફ બધા ડ્રેસ એટલે અહિયાં થી કોઈ ડ્રેસ નહ આવતા બધા દિલ્હી ચંદડીગઢ થી જ આવે છે.
એટલે જ હું એટલું વિચારતી હતી મેં કેવું ફિટિંગ એટલી સરસ છે પહેરેલું એટલું મતલબ એનું કલર કોમ્બિનેશન મેં આટલું માર્કેટ ફરી છું ને આટલામાં ક્યાંયક દેખાતું નથી ડ્રેસ પીસે નથી દેખાતા મને તો, તમારું કલર કોમ્બિનેશન ને પટિયાલા પેન્ટ. બહ મસ્ત લાગતું હતું લાસ્ટ મેં તમારી પીક જોઈ. એમાં પર અંદોય નાખેલું હોય તો તમારા, બહુ મસ્ત લાગતું હતું વાળમાં.
હ નહી હું શું બધા, હા હું બધા શું ત્યાંથી જ સેવડાઈને લાવ છું. પણ હા કોસ્ટલી પડે છે પણ પરફેક્ટ આપણે જેમ કે ખબર છે ડ્રેસની અંદરસ્ તર નાખીએ છીએ, આપડે લગાવીએ છીએ તો આપણા અહિયાં કેવું કરે છે બધા ટેલર જે પણ છે કે જે અસ્તર હોય છે ને. એ જેમ કે આપણે શું કેહેવાય તમને સોફ્ટ મટીરિયલ હોય ને જેમ કે કુર્તાનો તો અંદર ફોક મટીરિયલ નથી નાખતા એવું ડાયરેક્ટ જ ગમે તે આવે ને એવું અસ્તરે યુઝ કરી દે છે.
એ થ
પાછા એવા છીએ કે હા અને આપણેે એવા છીએ. તે યાર મોંઘુ છે આ છે તે છે અંદર કોણ જોવાનું છે અસ્તર વગેરે. તો આપણે પણ એ રીતે આપણે જવાઈ દઈએ છી કે ભાઈ જે હોય કોટનનું નાખી દો યા ગમે તે નાખી દો. પણ ત્યાંના લોકો શું હાત ત્યાંના લોકો જેવો ડ્રેસ હોય ને એવું જ અસ્તર યુઝ કરે સલવાર માં પણ અસ્તર યુઝ કરીને હેવી ડ્રેસ કરે પછી લેસ પણ મતલબ કે હેવી હોય એમની બધું મતલબ કે પોકેટ કરાવવું હોય તો એની પ્રાઇઝ લે પછીઇ લઇસ્ટિક કે નાળુું કરાવવ હોય એની પ્રાઇઝ અલગ થી લે એ રી રેડી કરે એ લોકો
પરફેક્શન છે એવું કામમાં
હા કામ પરફેક્ટ અને બીજું એ કે પ્રાઇસ થોડી વધારે છે પણ કામ પરફેક્ટ.
શું પ્રાઇસ છે પટિયાલા ડ્રેસ ની.?
આમ તો મેં હમણાં પટિયાલા ડ્રેસ તો નહીં પણ મેં ફરસી સલવાર ત્યાં બઉ ક્રેઝમાં ચાલે છે આપડે અહિયાં બહુ ઓછા લોકો એ મતલબ કે અ હજુ સુધી મને લાગે છે કે અહીં ફેશન આવીઈ નથી ને કોઈએ પહેરીય નથી. અને આઈ ગઈ હશે તો વધારેથી વધારે એક મહિનો મતલબ
ફરસી પેટર્ન એટલે શું થાય એમાં?
ફરસી પેટર્ન એટલે આપડી જે સલવાર હોય ને
હમ
એમાં ચૂટો ઓછી હોય ઉપરની જે ચૂટો હોય ને એ છી હોય અને ફરસી સલવાર એટલે એનો પોહોચો જે હોય ને નીચેનો એ મોટો મોટો હોય ખુલ્લો ખુલ્લો હોય મોટો હોય. હા પ્લાઝો થોડો વધારે ખુલ્લો હોય. પણ એમાં કેવું હોય કે નીચે પહોંચવાની જેમ જ આખું ગોળા માં હોય પણ એમાં ખુલ્લા હોય સાઈઝ મોટ પા પટ્ટો હોય પી આજકાલ ખબર છે ડ્રેસની સાથે સલવાર ની નીચે પણ એમ ડિઝાઇન આવે છે.
હા નીચે બોટમમાં
તો એ ડિઝાઇન શું એ લોકો આખી સલવાર માં જેટલી ડિઝાઇન હોય ને એટલો મોટો પોહોંચો કરી દે એટલે એ ફરસે સલવાર કે.
હ
પછી એમાં જેમ કે તમારે ઇલાસ્ટિક ના ખાવી હોય તો ઇલાસ્ટિક ના ખાવી શકો નાડુ નાખવું હોય તો નાડું. પછી જેપ કરાવી હોય મતલબ પોકેટ, ટાઈપ તો એ પણ કરી પણ એના ચાર્જ એક્સ્ટ્રા અલગ લે છે એ લોકો.
હ અને આમ શું સિલાઈ છે ત્યાં ચારજ શું છે?
આમ તો હું એમને એકવીસો રૂપિયા આપું છું. મતલબ બધી વસ્તુ એમની જ હોય છે.
હમ
પણ અમર જેમ કે મારે લેસ વાળું સિમ્પલ સૂટ હોય ને એમાં લેસ લગન હેવી કરાવવું હોય તો એ લેસ પછી મારે પોતાને લાઈન આપ પડે પછી એ લોકો કે છે કે તમે અમે તો નહી કરી નાખતા પણ તમારે જે લેસ લગાવ્યો એ તમે જોઈન્ટ લાઈન અમને આપી દો.
હમ અને કાપડ એમનું હોય છે કે ખાલી સિલાઈ એકવીસો
નઈ નહી નહી કાપડ આપડું હોય છે જેમ કે મને કાપડ બહુ ગમ્યું હતું હું અહિયાં થી જેમ કે ખરીદી ને લઈને ગઈ હોઉ-' અથવા ચંંદીગઢ માર્કેટમાંથી કોઈ કાપડ મેં ખરીદ્યું તો એની સાથે એનું અસ્તર પણ લઈ લઉં હું એમ કેથીન ત્યાં જ હું એમને આપી દઉં.
અને એ લોકો સેવી કરી મને એક કે બે દિવસમાં પાછું આપી દે એમજ મતલબ માસી ત્યાં ર છે એટલે બે દિવસ હું ત્યાં કાઢી ને અને ત્યાં રોકાઈને અને ડ્રેસ સાથે જ લઈને હોય
તો આપણે આમ જોવા જઈએ તો હજાર પંદરસો ની ડ્રેસ ને એકવીસો સિલાઈ એટલે ત્રણ સાડા ત્રણ હજાર તો સાચ જ થશે હેના
હા મતલબ અહીયાં આપડે અહીં થી તો ડ્રેસ ચલો મોંઘા જ મળે છે પંદરસો પણ તમે ઓછા જ કહો છો. સિમ્પલ ડ્રેસ પંદરસો થી સ્ટાર્ટિંગ થાય છે બાકી હેવી ડ્રેસ હું હા હું મોસ્ટ ઓફ હેવી ડ્રેસ લઉં છું ને તો મારા સ્ટાર્ટિંગ ત્રણ હજારથી ડ્રેસ હોય સિલાઈ કરીને મારો ડ્રેસ હું હેવી કરો એટલે મારી એકવીસો જેમ કે સિલાઈ છે જેવો ડ્રેસ એવો મતલબ મટિરિયલ ઉપર પણ ડિપેન્ડ છે પછી લેસ વગેરેથી હેવી કરાવું તો મારો ડ્રેસ કમસે કમ ત્રણ ચાર હજાર સુધી માં બની જાય આખું મતલબ કે ત્રણ હજાર નો ડ્રેસ અલગ અને અંદર બીજા ત્રણ હજાર હા મતલબ હા પાંચ સાત પાંચ હજાર જેવું થઈ જાય. હમણાં લાસ્ટ ફેબ્રુઆરીમાં જ હું ચંદીગઢ થી મટીરિયલ લાઈ તી અંબાળા સિટી થી તેથી મટીરયલ હું લઈને આઈતી કઈક ચાર હજાર નું ખુલ્લું કાપડ લાઇ તી ત્યારે ક્રીમ કલર નું પ્રેસ બહુ ચાલતું હતું લાાઈટ ક્રીમ કલર તો એ ક્રીમ કલર લીધો દુપટ્ટો પણ અલગથી મેં લીધો અગિયારસો નો તો ખાલી દુપટ્ટો આયો અને જે ડ્રેસ હતું એ અલગ થી મેં લીધું બધું નીચેનો પાયઝામો અલગ ઉપર નું અલગ એમ કરીને મેં ચાર હજાર ત્યાં પે કર્યા અને એ ડ્રેસમાં ઉપર મેં મેરૂન કલર ની મતલબ લેસ બઉુ ટ્રેન માં ચાલતી હતી ત્યા મતલબ કે ચંડીગઢ તો એ લેસ લઈને ત્યાં મેં આપ્યું તો એમણે મને કમસે કમ સાડા ત્રણ હજાર જેવું તેમણે મારું બિલ જ બનાવી દીધું બધું મારું મટીરિયલ તો પણ.
પર એનો લુક અલગ આવે છે ને એનો લુક અલગ આવે કઉ છું ને તમારું પહેરેલું ફોટામાં જોય ને એકદમ પ્રીતિ લોક આવે એકદમ અલગ એ દેખાય આવે
થોડું
હા એટલે આટલામાં તો તમને ક્યાંય નહી દેખાય ગુજરાતમાં તો એટલીસ્ટ નહી જ દેખાય દિલ્હી માં કોઈ પહેરતું હોય તો ખબર નહી
અહિયાં હું અહીંયા કેવું છે અગર હું ત્યાંથી બનાવેલો સૂટ અહિયા લાઈન કોઈને આપૂ ને ટેલરને તો પરફેક્ટ એવું નહી બનાવીને આપે
નથી નથી હું કઉ છું ને મને પટિયાલા પહેરવી છે ને આઠ દસ જગ્યાએ પૂછ્યું તો કે બેન પટિયાલા તો કોઈ નહી કરી આપે પેલા તો કીધું સિલાઈ વધારે થાય છે બે પેન્ટો સીએ એટલું ટાઈમ લાગે મે કીધું તસારું ચલો સિલાઈ લો પણ મને કરી તો આપો. પછી એને કીધું કે ના અમને નથી
ના અરે તમને શું કહું અહીયાં મમ્મી નો અમે ડ્રેસ એક સીવડાયો ખાલી ડ્રેસ જ નીચેનો પાઓ ની ઉપર નો ડ્ર્રેસ તો ઉપરના ડ્રેસની કમસે કમ સાડા ચારસો યા ચારસો રૂપિયા હશે. પણ એણે તો આખા સૂટની સિલાઈ લઈ લીધી આઠસો રૂપિયા લઈ લીધા ની નીચેના નીચેનો તો સિવિને જ ના આપ્યો ઉપરના ખાલી હા ખાલી શું કેવાય ડ્રેસ ડ્રેસ ઉપરને જ ખાલી કુર્તાને જ એણે આઠસો રૂપિયા લઈ લીધા. એટલે મોંઘુ છે પણ કોઈ સીવીને પણ એવું આપતું નહીિ પ્રોપર જેવું આપણને જોઈએ છે.
મેં તમારા ફોટા જોયા એટલે મેં કીધું હા આમનું ડ્રેસિંગ સેન્સ સરસ છે બહોત ઓછા લોકોનું આમ હોય છે હમ.
મે ને મને તમને ક્યારેય સેવડાવવું હોય કે કઈ પણ હોય તો મને માપ કેવું કઈક આપી દેજો ડ્રેસ પણ તમે અહિયાં થી લઈ કરી.
જો મારી જોડે કાપડ લાયેલું છે હજુ આપણા હાથમાં એક મહિનો છે કોઈ આવવા જવાનું હોય. તો તમે મોકલાઈ આપજો નહી તો હવે તો કુરિયર પાર્સલ ચાર્જ લાગશે બી.
હા હા હા કઈ વાંધો નહી કઈ વાંધો નહી, હવે.
માપ નું કેવી રીતે થશે..
માપ તો તમારે અહંથી પ્રોપર જે તમે જેના જોડે સીવડાવતા હોવ ને. એનાથી માપ તમે લઈને લખી લેજો. પછી એ તો જેમ કે અહિયાંથી હા હાા કાગજ. લગાઈને જેમ કે ફોટો બોટો પાડી લો અથવા પણ એ તમે હિન્દીમાં લખજો કારણ કે ત્યાંના બધા પ્રોપર પંજાબી છે, તો એમને હિન્. જ સમજ આવશે હા ગુજરાતી સમજ નહી આવે તો પછી એ રીતે તમે લખીને જેમ કે અમારે આ દિવસે કોઈ ના કોઈ પ્રસંગ હોય કશું હોય. તો ઘર માંથી કોઈ ને કોઈ જાય. તો અમે મતલબ કે લઈ જઈએ અં અથવા ત્યાંથી કોઈ આવતું હોય, તો કહી શકીએ કે ભાઈ. આ રીતે અમે કુરિયર અહિયાં થી કરી દઈએ છીએ, તમે શિવડાઈ કરીને મોકલી દેજો જે. ચાર્જસ એ આપી દઈશ.
હા હા એ તો કઈ પ્રોબ્લેમ નથી સારું તો હું તમને છેને, મળું. અને ટેલર થી માપ લખાવું બાકી પટિયાલા તો એ જાતે સિવી દેસે હું તો લંબાઈ લેન્થ ને એવું જ લખાવ. બનું છેને.
અચ્છા હા જ હા જ હા જ. કઈ વાંધ નહી હે હા તમારે જય્યારે તમને ઠીક. લાગે ત્યારે તમે મને.
ના હું આવું કાલ પરમ દિવસમાં આવું કેમ કે પછી હાથમાં ટાઈમ ઓછુ, રહેશે મને નેક્સ્ટ મંથ. તો જોઈ હ.
અચ્છા અચ્છા એવું છે ચલો કઈ વાંધો નહી હા હા ચાલલો ઠીક ઓકે. ઓકે બાય હા બાય જય શ્રી કૃષ્ણ વેલકમ હાજી.